હલો
હેલો
કેમ છો
મજામાંતુંઠકોો
હું પણ મજા તો આજનો આપનો ટોપિક છે જલ્દી ઉઠવાનું થી હું ફાયદા ઉ થાય છે
હમ હમ
તો આજના જીવનમાં તો હ આજના જીવનમાં તો બધા જ લેટ ઉઠે છે પણ જલ્દી ઉઠવું જોઈએ કે ભ જલ્દી ઉઠવી આપણે ઉઠવાથી આપણે એમ યોગા કરી શકીએ કે દિવસ પણ સારો જાય અને માનસિક તણ પણ ઓછું રહે
હ સર્વ પ્ર્રથમ કાન કામ કરવું એ જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે કામથી માનસ આત્મનિર્ભ આત્મનિર્ભર બને છે અને પોતાના પરિવારની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે
બરાબર છે ને શરીરમાં પણ બહુ બધા ફાયદા થાય છે એક વધુ તાજગી અને ઉર્જાથી દિવસ જાય છે પછી આપણું આરોગ્ય પણઝાડું રહેે છે કેમકે વહેલાં ઉઠનારા લોકો સામાન્ય રીતે નિયમિત જીવન જીવતા હોય છે ટાઈઇમ પર જમે છે ટાઈમ પર એ લોકોનું કામ પૂરું થાય છે પાચન ક્રિયા પણ સારી રહી છે તેના તેના લીધે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહે છે
હા કામ કરવાનું પેલા ફાયદા એ છે કે આપને પૈસા મળે છે પૈસા થી આપણે રોજિંદા જરૂરતો પૂરી કરી છે શકીએ છીએ જેમ કે ભોજન કપડા મકાન શિક્ષણ અને આરોગ્ય
બરાબર ને મનને પણ ફાયદા મળે છે તનાવ ઓછો રહે છે ધ્યાન અને એકાગ્રતા વધે છે આપણે મેડિટેશન કરી શકીએ છીએ પછી આપણા વિચારો પણ પોઝિટિવ રહે છે આખો દિવસ અને આજકાલ તો વિદ્યાર્થીઓ માટે પણ ફાયદો રહે છે સવારે ઉઠીને આપણે વાંચી શકીએ છીએ આપડો અભ્યાસ પૂર્ણ કરી શકે
બિલકુલ ટીમમાં કામ કરવાને પણ ઘણ ફાયદા છે બીજા લોકો સાથે મળવાને કામ કરવાથી કમ્પ્યુટર સ્કીિલ લીડરશીપ અને પ્રોબ્લેમ સોલ્વ સ્કી સુધ છે
બરાબર પછી એ જ છે કે આપણે જલ્દી ઉઠીએ તો કામ સમયસર પૂર્ણ થઈ જાય છે કેમકે આજકાલ તો હું છે કે ફોન યુઝ કરતા રહીએ રા તો રાત્રે ઉવામાં લેટ થઈ જાય છે તો સવારે ઉઠાત નથી જલ્દી
હા બરાબર આજના સમયમાં વક ફક્ત પૈસા કમવા માટે નથી પણ પોતાના સ સપના પૂરા કરવા સમજાયને યોગદાન અવાહન્ય જીવન સાર્થક બનવા માટે પણ જરૂરી છે
બરાબર છે આપડો દિવસ પણ સારો જાય છે જર્દી ઉઠીએ છીએ તો તાજગી ભર અુ બ અચ્છા કર
કામથી નવા અનુભવ પણ મળે છે દરરોજ નવી પુસ્તકો શીખવા મળે છે જે આપણા જ્ઞાન અને કૌશલ્ય વધારે છે
બરાબર છે અને એક સુવિચાર પણ છે કે વહેલો ઉઠે તે વહેલો સુખી બને તો આપણને વહેલા જ ઉઠવું જોઈએ અને આપણા જે અમ દાદા દાદી છે એ પણ આપણને વાર વાર ક છે કે સવારે જલ્દી ઉઠવું જોઈએ અભ્યાસ કરવો જોઈએ કસરત કરવી જોઈએ
હા બરાબર છે વર્કિંગથી ડિસિપ્લન આવે છે સમય નો મહત્વ તવ સમજાય છે અને જવાબદારી સાથે કામ કરવાની આદત પડે છે
બરાબર છે અને આપડે કોઈ વાર એવું થાય છે કે આપણે લેટ ઉઠીએ છીએ તો આપણો નાસ્તો પણ લેટ થાય છે તો એના લીધે આપણને એ ડાયજેસ્ટ પણ નથી થતું અને કોઈ વાર લેટ જમવાથી અ આપને રોગ કોઈ રોગ પણ થતો હોય છે કોઈ બીમારી પણ થતી હોય છે અને જો આપણે જલ્દી ઉઠશું જલ્દી બ્રેકફાસ્ટ કરશું તો એના લીધે બ્લડ પ્રેશર અને ડાાયબિટીસ જેવી બીમારીઓનું પણ જોખમ ઘટી શકે છે
હા હા બિલકુલ બરાબર છે
હ અને માનસિક સ્વાસ્થ્યમાં બી સુધારો થાય છે આજકાલના જે યુવા પેઢીઓ છે એ લોકો લેટ લેટ સુધી જાગે છે અને એ લોકોને તનાવ પણ બહુ હોય છે અભ્યાસનો ને જોબનો વગેરેનો તો આપણે સવારનું વાતાવરણ શાંતિપૂર્ણ હોય છે તો ત્યારે આપણે બંને આરામ મળે છે શાંતિ અનુભવે છે
હમ કામથી સ સમાજમાં સન્માન પણ મળે છે જે વ્યક્તિ પ્રામાણિકપણે કામ કરે છે તે બધાના વિશ્વાસ અને આદર મળવે છે
હા બરાબર છે બીજું તો દિવસ ખુશી થી પસાર થાય છે બીજું તો હું જોઈ અને ગુસ્સા અને ચીડિયા પણ ઘટે છે એના લીધે
હા હ તેમમાં કામ કરવાનો પણ ઘણ ફાયદા છે બીજા લોકો સાથે મળીને કામ કરવાની તેમ સ્કી લીડરશિપ અને પ્રોબ્લેમ સાલ્વંગ ખેલ સુધારે છે
બરાબરને એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થાય છે આજકાલ તો આ યાદ રાખવામાં બહુ પ્રોબ્લમ થાય છે તો એના લીધે મેરી ટેસન કરવું જોઈએ પ્રાણાયામ કરવું જોઈએ સવારે વહેલા ઉઠીને અને પાછો આપણે શરીર પર ધ્યાન રાખવું જોઈએ ને કસરત અને યોગ માટે તો બધાથી સારો સમય એ સવારનો જ છે
હમ્મ બરા
હા વજન નિયંત્રિત રહે છે પછી શરીર પણ સારું રહે છે હાડકા અને આયુ મજબૂત બને છે અને આખો દિવસ સ્કૂર્તી રહે છે સ્પૂર્તિ રહે છે.
હા બરાબર. આજના સમય વર્કિંગ ફક્ત પૈસા કમાવા માટે નથી પણ પોતાના સ સપના પૂરા કરવા સમજણને યોગદાન આપ આપવા અને જીવન સાર્થક બનવા માટે પણ જરૂરી છે.
બરાબર છે.
અંતમાં હું એટલું કહી કે મહેનત અને પ્રામાણિકતાથી કરેલું કામ કાર્ય પણ વ્યર્થ જતું નથી. કામ જીવનને અર્થ આપે છે આત્મવિશ્વાસ આપે છે અને સફળ. તતા તરફ લઈ જાય છે.
બરાબર છે એકદમ. અને સમય નું પણ યોગ્ય આયોજન થાય છે. વહેલા ઉઠનાર વ્યક્તિ દિવસની શરૂઆત આયોજન સાથે કરે છે. કામ સમયસર પૂર્ણ થાય છે પછી ઉતાવળ પણ ઓછી થાય છે. પછી મહત્વના કાર્યો માટે પૂર્ણ સમય મળે છે. જેમ કે આપણી એક્ઝામ હોય તો સવારે ઉઠીને આપણે. પ્રિપરેશન કરી શકીએ છીએ ને સમય નો પણ બગાડ અટકે છે. ને અભ્યાસમાં તો સફળતા મળે જ છે શાંત વાતાવરણમાં અભ્યાસ થાય છે ધ્યાન ભંગ થતું નથી હવારે કોઈ હોયને ડિસ્ટર્બ કરવા માટે પછી મુશ્કેલ વિષયો સરળ લાગે છે અને પરીક્ષામાં સારા ગુણ મેળવવા મદદ થાય છે.
મહેનત કરીને સફળતા મેળવાની ખુશી અલગ જ હોય છે. પોતાના કામથી બીજાને લાભ તથો જોઈને ગર્વને સન સંતોષ થાય છે સારી રીતે કામ કરનાર વ્યક્તિની પ્રમોશન વધારે જવાબદારી અને વધારે અવસર મળે છે.
હા એકદમ બરાબર નોકરીમાં અને વ્યવસાયમાં પણ લાભ થાય છે. કાર્ય સમતા વધે. છે પછી નવા વિચારો આવે છે તમને પછી નિર્ણયો વધુ સારી રીતે લઈ શકાય છે સમયસર ઓફિસ અથવા કામ પર પહોંચી શકાય છે. પછી સફળતા મેળવવાની. શક્યતા વધી જાય છે અને કુદરત નો પણ આનો હા બોલો બોલો
કામ કરવાનાથી માનસ પોતાના પણ. પર ઉભો રહે છે તેની બીજા પર ઓછો આધાર રાખવો પડે છે આ આત્મનિર્ભરતા જીવનમાં ખૂબ જરૂરી છે.
બરાબર આપડે સવારે એવું છે કુદરત નો આનંદ પણ લઈ શકીએ છીએ. સૂર્યોદય જોવાનો આનંદ મળે છે આજકાલ તો સૂર્યોદય ના ટાઈમ પર કોઈ ઉઠ તું જ નથી. ને પક્ષીઓ ન મધુર કલરવ સાંભળવામાં આવે છે. ડી અને શુદ્ધ હવાનો લાભ મળે છે, અને મનને પણ શાંતિ અને આનંદ મળી રહે છે. હ.
નિયમિત કામ કરવાના નિયમિત આવક થાય છે આ. કથ પરિવારની જરૂરતો પૂરી થાય છે અને ભવિષ્ય માટે. બચત પણ કરી શકાય છે. હ.
અને જો કોઈનાથી વહેલા ઉઠવામાં પ્રોબ્લેમ થાય છે, તો એના માટે. સોલ્યુશન છે કે દરરોજ એક જ સમયે સુવો અને ઉઠો. પછી રાત્રે મોડા સુધી મોબાઈલ નો વાપરો. ઓછામાં ઓછી સાત-આઠ કલાક ઊંધો. અલારામ ઘડિયાળ પથારીથી દૂર રાખો. જેનાથી આપણે ઉઠીએ તો આપણે જરાક ચાલવું પડે તો એનાથી આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય ને. થોડું ચાલો અથવા કસરત કરો. ને સવારની શરૂઆત સારા વિચારો સાથે કરો.
હા હા.
હા, અને વહેલા ઉઠવું એ માત્ર એક આદત નથી પરંતુ.